હ.
બોલો નમસ્તે.
આજે આપડે ગુજરાત ની લોકકલા અને હસ્તકલાની પરંપરા વિશે વાત કરીશું.
આજ ખૂબ સરસ.
બિલકુલ લોકો સૌથી પહેલા ગરબા અને દાંડિયાને ગુજરાત સાથે જોડે છે પણ ગુજરાતની કલા એટલી વિશાલ છે કે તેમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે.
હા, સાચી વાત ગુજરાતની લોકકલા આપણા પૂર્વજોની વિરાશત છે આ કાળો આ કળાઓ પેઢીમાં પેઢીમાં ટ્રાન્સફર થતી આવી છે.
અમે લોકકલા અને હસ્ત કલા વચ્ચે નો ફરક સમજાવી શકો છો.
જરૂર ને કેમ નઈ લોકકલા એટલે લોકકલા એટલે લોકો દ્વારા રચાયેલી અને સમાજ સાથે જોડાયેલી કલા પરંતુ હસ્તકલા એટલે
બહુ સરસ તો ગુજરાતમાં કઈ કઈ પ્રસિદ્ધ હસ્તકલા છે.
બાંધની, પટોળા, કચ્છ એમ્બ્રોઈડરી, માતાની પછેડી રોગન આર્ટ, સંખેડા ફર્નિચર તથા ઘણાં બધાં કળાઓ છે.
ચલો બાંધણીની થી શરૂઆત કરીએ.
જી જરૂર, બાંધણી છેને ગુજરાતની પ્રસિદ્ધ ટાય એન્ડ ડાય કળા છે જેમાં કપડાની નાની નાની ઘાટ બાંધીને રંગવામાં આવે છે.
આ કલા મુખ્યાત જામનગર અને કચ્છમાં વધુ જોવામાં મલે છેને.
હા, જામનગર તો બાંધણી માટે ખુબ પ્રસિદ્ધ છે.
કયા રંગ વધુ વપરાય છે?
અ બાંધણીમાં મારા ખ્યાલથી લાલ, પીળો, લીલો, ગુલાબી, કેસરી અને જાંબલી જેવા રંગ વધુ વપરાય છે.
અચ્છા, આજે પણ લોકો બાંધણીની પેહેર છે નઈ?
હા, બાંધણી ખૂબ પહેરવા મળે છે લગ્ન લગ્નનો પ્રસંગ હોય કાતો નવરાત્રિ અને નવરાત્રિમાં કોઈ ઉજવણી નવરાત્રિમાં પણ લોકો ખૂબ ઉપયોગ કરે છે બાંધણીનો પહેરાવે.
હા હવે તમે પટોલાા વિશે વાત કરીએ
જરૂર જરૂર પટોળા ગુજરાતની ખુબ કિંમતી અને પ્રસિદ્ધ વણતકળા છે.
આ પાટણ સાથે જોડાયેલી છે.
હા પાટણનું પટોળા ખુબ પ્રસિદ્ધ છે આખા ગુજરાતના દુનિયામાં.
તેમાં શું ખાસિયત છે?
એમાં ડબલ એક જ ટેકનિક વપરાય છે બનાવવામાં ઘણો સમય લાગે છે.
કેટલો સમય લાગી શકે?
કેટલાક મહિના થી લઈને એક વરષ સુધી પણ લાગી શકે બહુ સમય લાગે એમાં.
ઓવા! એ એટલે જ એની કિંમત પણ વધુ હોય.
જી બિલકુલ એ ખુબ કિંમતી હોય છે.
હા હવે કચ્છની એમ્બ્રોઈડરી વિશે વાત કરીએ.
જી જી કચ્છની ભરતકમ કળા દુનિયાભરમાં પ્રસિદ્ધ અને પ્રખ્યાત છે.
હા તેમાં મીરાવર્ક પણ હોય છે નહી?
હો સાચી વાત છે જે કચ્છની કળા છે એ અબલા ભારતની ઓળખાણ છે એ ઓળખાણ તેમાં મીરર વર્કના કારણે જ છે.
હા આ કલા કોને શીખવે છે?
આ કલા ઘરની મહિલાઓ નાનપણથી શીખે છે.
ઓહ! અચ્છા આા તો ખુબ સરસ સુંદર પર પરંપરા છે નહી?
હા આ ફક્ત રોજગાર નથી પણ ઓળખાણ પણ છે કચ્છના લોકોની.
વિશે જણાવો?
હા માતાની જે પછેડી કપડા ઉપર બનતી ધાર્મિક ચિત્રકળા છે.
ઓ આ ક્યાં વધુ જોવાવામાં મળે છે.
આ વધુમાં વધુ અમદાવાદ સાથે આ કલા ખાસ રીતે જોડાયેલી છે.
હ છે.
માતાજી મંદિર અને ધાર્મિક દ્રશ્યો દર્શાવવામાં આવે છે અને જોવા મળે છે.
ઓહો! બહુ સરસ
હા કળા સામાજિક અને આધ્યમિક બને રીતે મહત્વપૂર્ણ છે અને તેના વિશે જાણવું બહ ખુબ જરૂરી છે.
તમારી વાત સાચી છે રોગન આર્ઠ વિશે પણ ઘણું સાંભળ્યું છે નહી?
હા રોગણ આઠ છે ને કચ્છ કચ્છની બીજી ઓળખાણ કળા છે એવું કહેવામાં આવે છે.
તેમાં શું વપરાય છે.
તેમાં કેસ્ટર ઓઇલથી રંગ તૈયાર કરી કરીને કપડા પર ડિઝાઇન બનાવવામાં આવે છે.
અચ્છા શું આ કલા ઓછા લોકો પાસે બાકી છે.
હા બહુ ઓછા કલાકાર આજે આ કળા જીવિત રાખી રહ્યા છે.
એ સપોર્ટ કરવો જોઈએ ને તો
જરૂર ખુબ સપોર્ટ કરો એમને સપોર્ટ ની જરૂર છે.
તનખેડા ફર્નિચર વિશે શું ક ખાસ છે એમાં.
સંખેડા ફર્નિચર વડોદરા જિલ્લાનું સૌથી વડોદરા જિલ્લા સાથે જોડાયેલું છે.
એમાં શું અનોખું હોય છે એમ જણાવી શકો છો તમે.
હા સંખેડા ફર્નિચર લાકડા પર સુંદર રંગ અને ડિઝાઇન કરવામાં આવે છે.
ઓહો આજે પણ ઘણા ઘરોમાં જોવાવામાં મળે છે નહી આપણાને
હા હા ખુબ ખુબ.
તેરા કોટા વિશે તમે પણ જણાવો.
જી માટીમાંથી બનેલું કલાત્મક ટેરાકોટન કહે છે.
એમાં શું શું બને છે?
તેમાંથી ટેરાકોટનમાંથી મૂર્તિઓ ભગવાનની મૂર્તિઓ દિવાળીની સમયે દીવા રામકળા અને સજાવટની વસ્તુઓ બની શકે છે.
એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ છે નહી એ.
હા ખુબ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે એ કળા પણ બહુ સસ્ટેનેબલ કળા છે.
અચ્છા ગુજરાતમાં લોક કલાનું સાસ્કૃતિક મહત્વ કેટલું છે.
ગુજરાતમાં લોક કલાનું સાંસ્કૃતિક મહત્વ ખૂબ મોટું છે આ આપડી ગુજરાતની ખૂબ સુંદર ઓળખાણ બતાવે છે.
ઓહો શું ગ્લોબલાઈઝેશનથી આ પરંપરાની અસર થાય છે કે નહી થતી.
આ ગ્લોબલાઈઝેશન કારણે મારા મતે મશીન પ્રોડક્ટ વધતા હાથની કળા ઓછી થઈ રહી છે કારણ કે હાથથી જે કરેલું કામ તેને ખુબ સમય લાગે પણ તેની સામે મશીન થી બનાવેલું કામ વહેલા થઈ શકે છે.
હા તો તો કલાકારોને મુશ્કેલી થતી હશે નહી.
ખુબ ખુબ મુશ્કેલી થતું હશે એમાં ઘણો કોમ્પિટિશન પણ વધી ગયો છે જે મેં પહેલા કીધું કે ટાઈમ ઇફેક્ટિવ થઈ ગયું છે.
બિલકુલ કોમ્પિટિશન વધી ગઈ છે.
હા એમાં આપણેે લોકલ આર્ટિશિન્સ પાસેથી વસ્તુ ખરીદવી જોઈએ.
સ્કૂલમાં પણ બાળકોને શીખવાડવું જોઈએ.
હા સ્કૂલમાં પણ ઘણા દેશોની જેમ આપણેે પણ વર્કશોપ રાખવી જોઈએ.
હા સ્કૂલ મીડિયા પણ મદદ કરી શકે છે અને સોશિયલ મીડિયા પણ મદદ કરી શકે છે આપડાને.
જરૂર આજ કલ તો સોશિયલ મીડિયા મતલબ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વેબસાાઈટ દ્વારા કલાની પ્રમોટ કરી શકાય.
હા ટુરિઝમ પણ મહત્વપૂર્ણ છે નહી.
ખૂબ મહત્વપૂર્ણ છે આજકાલ પ્રવાસી લોકો કળા સપોર્ટ કરે છે.
અચ્છા તો ગુજરાતમાં કયા મેલા પ્રસિદ્ધ છે.
ગુજરાતમાં રણ ઉત્સવ ટર્નેટર મેળા અને નડિયાદમાં આવેલું સંતરા મંદિરનોો મેળો ખૂબ પ્રસિદ્ધ છે.
ઓહો રણ ઉત્સવથી ઘણા કલાકારોને રોજ કાલ મળે છે નહી લાગતું તમને.
બિલકુલ.
યુવા પેઢીના આ પરંપરાઓમાં કેટલી રસ ધારે છે.
હ ભાઈ યુવા પેઢી જે આજકાની પેઢી છે હવે ફરીથી રસ વધી રહ્યો છે તેમની અંદર.
એ કેમ?
એવું કેમ બને મારા મતે એવું છે કે લોકો હેરિટેજને વેલ્યુ આપવા લાગ્યા છે જે ઈન્ડિયાના ટ્રેડિશન્સ છે એને વેલ્યુ આપવા માંડ્યા છે.
મારા મતે તો ફ્યુઝન ફેશન પણ પોપ્યુલર થાયું છે નહી.
હા જરૂર આ બાંધણી જેકેટ્સ પટોળા બેગ્સ અને એમ્બ્રોઈડરી શૂઝ પોપ્યુલર છે.
ઓહો આ પરંપરાને મોર્ડર્ન ટચ મળે છે હવે.
બિલકુલ મળવું જોઈએ.
સરકાર શું કરે છે?
સરકાર તો ટ્રેનિંગ આપે છે, એક્ઝિબિશન કરાવે છે, એક્સપોર્ટ સપોર્ટ આપે છે.
અચ્છા, આ ટોપિક પર આપણેે વાત કરીને અમને મને તો ખુબ ખુશી થઈ. મને એવું લાગે છે કે તમને બી ખુશી મલી હશે.
ખૂબ આનંદ આયવો, ખૂ જ ખૂબ આનંદ આયવો.
હવે કોક દિવસ આપડે પાછી આ ટોપિક પર વાત કરીશું. ચલો, આવજો મલીએ.
હૌ, હૌ, આવજો આવજો. મળીએ, મળીએ. ખૂબ આનંદ થયો.